હેલો.
હા બોલો નમસ્તે કેમ છો?
નમસ મજામા. તમે કેમ છો?
બસ મજામાં શું કરી રહ્યા છો હમણાં?
કાઈ નય જુઓ અત્યારે જમીને બેઠા છોકરાઓને ટ્યુશનમાં મોકલ્યા હવે બેઠી સુ
હમ બરાબર. પણ હું પણ હમણાં બસ આ સાંજની થોડી રસોઈની તૈયારી કરીને હમણાં મેં કીધું ચલ હમણાં શું વાતાવરણ પણ એકદમ ઠંડુ છે. તો થોડી વખત આમ બહાર ફરી આવું વોકિંગ પણ થઈ જશે. ના આમ સારું લાગ.
સાચી ના વાતાવરણ તો બહુ સરસ થઈ ગયું છે. આ વરસાદના લીધે ઠંડક થઈ ગઈ ને તો ગરમી જતી રહેે ને તો શું આપણે આપણેે કસરત કરીએ કે યોગા કરીએ કે આપણે મજા આવે એમ કરવાની.
હા તો મને પણ એમાં જેમ ઘરનું કામ ફટાફટ આપણેે બતાવી દઈએ. અને જયારે પણ આપણને ટાઈમ મળે તો ત્યારે આપડે મતલબ થોડું આમ ફરવા જ રહીએ મતલબ આમ ફરવા જતા રહીએ. કે થોડી ઘણી આમાં આપણે કઈ પણ એક્ટિવિટીસ કરીએ તો તેમાં શું આપનુ સ્વાથ્ય પણ એક્ટિવ છે આમ ને એનર્જી પણ સારી રહે છે કારણ કે આપણા જીવનમાં જો સ્વાસ્થ્ય સારું હોય તો બધું જ આપણને સારું લાગે છે અને આપડ આપણા સ્વાસ્થ્યનું જ ધ્યાન ના રાખીએ તો આપડે જીવનમાં કેટલું બધું આપણે આળસ આવે છે કેટલું બધું આપડે આમ કઈ પણ કામ પણ કરવાનું નથી ગમતું તો એના માટે જો જીવનમાં કસરત અને મતલબ અ એ બધું કરવું તો ખુબ જ જરૂરી છે.
સાચ છે અત્યારે અત્યારે શું વરસાદ હોય ને તો એ ચાલવાની બહુ મજા આવે ઠંડકમાં બાર તો ચાલવા જઈએ આપણે દોડવા જઈએ પછી ઘરમાં બેઠા હોય તો પણ આપણે મસ્ત યોગા પણ કરી શકીએ પ્રાણાયામ કરી શકીએ. ને અત્યારે તો બધા કેવું જીમ જોઈન કરે છે બધું કારણ કે સેહત આપણા તંદુરસ્તી આપણા માટે કેટલી જરૂરી છે. અત્યારે આ અત્યારના જમાનામાં બધી લેડીસો હોય એ પેલે હતું તો ઘરના કામ કરીને પણ કસરત થઈ જતી અત્યારે તો ઘરના કામ કરીએે તો પણ આપડે અ જીમ ને એવું કરે છે કે છે ને જેથી આપડી તંદુરસ્તી છે ને અ સારી રહી કે આગળ જતા આપણને કોઈ પેલે શું આવું બધા રોગ નહોતા નીકળ્યા ત્યારે એટલા બધા રોગ ને એવું બધું થઈ ગયું છે ને કે આપડે કસરત કરવી ખુબ જ જરૂરી છે કે જેથી આગળ જતા આપણને કોઈ બીમારી ના થાય.
હા. એ તો તમે બરાબર ક્યો છો કારણ કે અગર જો આપણું શરીર અને મન સ્વસ્થ ના હોય તો આપણને આપણા જીવનમાં મતલબ કઈ પણ અ કઈ પણ મતલબ કામ કરવાનું આપણને ગ ગમતું નથી અને આજના જે આધુનિક યુગમાં જે લોકોનું જીવન છે તે ખુબ જ વ્યસ્ત બની ગયું છે. કારણ કે જો ટેકનોલોજી પણ હમણાં આટલું બધું વધી ગયું છે. કે મોબાઈલ અને કોમ્પ્યુટર સામે આપડે આખો દિવસ બેસી રહેેવાનું પછી બારનું જંક ફૂડ ખાવાનું અને પૂરતી મતલબ ઊંઘ ના લઈએ આમ કેટલી બધી એવી આદતો છે તો એને કારણે છે ને લોકોનું સ્વાસ્થ્ય તો એકદમ મતલબ આળસું જેવું બની ગયું છે તો એ પરિસ્થિતિમાં મતલબ છે ને હમણાં ટાઈમમાં કસરત અને યોગા અને તંદુરસ્ત એ બધું કરવાનું ખુબ જ મહત્વ છે
એ તમે કીધું એ પ્રમાણે કે છે ને પેલે શું હતું કે આ ટેકનોલોજી એટલી બધી વધી ગઈ ને તો પેલા આપડે કેવું હ લોટ બાંધતા તો હાથ થી બાંધતા અત્યારે લોટ ના મશીન આવી ગયા કપડા હાથ થી ધોતા અત્યારે કપડાના મશીન આવી ગયા અત્યારે તો નવું નીકળું છે વા મશીન આવી ગયા હોવાના એટલે આપડે શરીર ને એટ કસ થી જ ન આપે કારણ કે એ લોકો મશીને જેટલે વસાવે કે છે ને આ બધા કામ ન કરવા પડે એટલે આપડે જોબ કરી શકીએ જોબ કરે એટલે અ પૈસા આવે ઘરમાં એટલે આપડે કઈક બીજા આપડા અત્યારે છોકરાઓની ફી ને પણ એટલું વધી ગયું છે કે એ પ્રમાણે બંને એ કમાવવું પડે છે એટલે અ આ ટેકનોલોજી ના લીધે આ બધા બધા થઈ ગયા છે એના લીધે આપડે કસરત પણ જરૂરી થઈ ગઈ છે નહી આપડે કસરત એટલી થાય જ નહી પેલા તું કે સવારે પાંચ વાગે ઉઠી જતા અને બાર ઢોરઢા કરો એ બધાને કરવાનું પછી ટિફિન બનાવવાનું બધું હતું અત્યારે એટલું બધું કઈ નથી અત્યારે આપડા શરીર ને એટલી કસરત થતી જ નથી બધા ઘરના કામ કરીએ તો એટલું બધું બસ આપડે માનસિક રીતે થા કે જે શારીરિક રીતે નથી થાતા એટલે આપડે કસરત કરવી ખુબ જ જરૂરી છે જો કસરત આપડે કરીએ તો આપડા અ હાડકા અને સ્નાયુઓ પણ મજબૂત થાય વજન આપદુ નિયંત્રણ માં રેય વજન ઘટતું ઘટે તો એ આપડે આગળ જતા મોટાપો ને અ ઓબીસિટી ન થાય ને આપડું આપડે સવાર માં કસરત કરીએ તો આપડું મન કેટલું પ્રસન્ન રહે છે
એ તો બરાબર કેવો છો કારણ કે ઘણા લોકો હમણાં છે ને એવું માને છે કે કસરત કરવાથી છે ને થાક વધે છે પરંતુ અગર જો નિયમિત કસરત કરીએ તો છેને અ એ થાક તો કઈ નહી પણ ધીરે ધીરે આપણને જેમ આદત પડી જાય છે તેમ આપણને. અલગ જ એનર્જી આવે છે આપણે કામ કરવાની ક્ષમતા પણ વધી જાય છે. અને કસરત કર્યા પછી શરીરમાં મતલબ આમ અલગ જ તાજગીનો અનુભવ થાય છે. એનાથી આપણને ઊંઘ પણ સારી આવે છે. અને દિવસ દરમિયાન કોઈ પણ કસરત કરવાથી શરીર અને મ ને પણ કેટલું આરામ મળે છે એમ. ને આજના સમયમાં જે હમણાંનું જે જનરેશન ચાલી રહ્યું છે ટેન્શન વાળું તેનાથી માણસને કેટલું માનસિક તણાવ હોય છે. તો એ આપણા શરીર માટે ખુબ જ સૌથી વધારે માં મો મોટીમાં મોટી બીમારી છે કે ટેન્શન જિંદગીમાં કરવું ના જોઈએ. કારણ કે જો એનાથી છે ને આપણને મતલબ અ જીવનમાં કેટલી બધી ચિંતાઓ રહે છે કોઈ પણ આમ અ છોકરા હોય તો અભ્યાસ કરવા હોય તો તે પણ નથી કરી શકતા. નોકરી વ્યવસાય વાળા હોય તો તે લોકોને પણ આખો દિવસ કામમાં તણાવ ને એવું બધું હોય છે તો એના કારણે. તો એના માટે છે ને કસરત કરવી ખુબ જ જરૂરી છે.
જો અત્યારે આપડા છોકરાઓને આપડે સવારથી સવારે. અ સાત વાગે જવાનું હોય તો આપડે છ વાગે ઉઠાડી દઈએ તો અડધો કલાક કસરતો એ કરે ને તો એનું એનું મન એટલું શાંત રહે એનામાં આળસ દૂર થઈ જાય. તો એને અભ્યાસ માં કેટલું એનું ધ્યાન રે ને મારે તો મારા બાબા ને કેવું હોય કે ભલે એક્ઝામ હોય ને ત્યારે હું રાત ના ભણાવું. પણ રાતના તો એ ઓછું જ ભણાવું સવારે વેલા ઉઠીને જ ભણાવું કે જેથી છે ને એને યાદશક્તિ વધારે રે સવારે મસ્ત વાંચી ને જાય ને તો એનું એક્ઝામમાં કોઈઅ જ અ પરીક્ષામાં કોઈ દિવસ ઓછા માર્ક્સ ન આવે કારણ કે સવાર માં ફરીને ગયા હોય ને તો આપડે કેટલું આમ શાંત વાતાવરણ હોય એટલે આપણું મન એટલું કોઈ જાતનું ટેન્શન ઓલું આખા દિવસનું છે ને ટેન્શન રાતના હોય જ એટલે આપડે સવારે ઉઠા હોય ને તો છોકરાને મન સાવ શાંત હોય એટલે એ ત્યારે આપડણે ભણાવીએ ને તો કઈ જ વાંધો ના આવે. એટલે આપડે જેમ આવે એમ વેલા ઉઠીને કસરત કરાવવાની અને યોગા કરાવવાના ને આપડે જેમ બને એમ એની તંદુરસ્તી નું ધ્યાન રાખવાનું સારું સારું ખવડાવવાનું એને સવારમાં અત્યારે તો માતા પિતા કેવા છે ખબર અ ખાખરા આપી દે કે અ હવે સવારે સાત વાગે ગયા હોય બે વાગે આવે તો ખાખરામાં ક્યાંથી એનું પેટ ભરાય.
ને એવું બધું આપી દે શું કરે બાર થી પડીકા લાવીને પડીકા ડબ્બા માં ભરીને આપી દે એટલે ખાઈ લે જે સવારે ઉઠીને બનાવે જ ની પણ સારી સાચી રીતે છે ને સવારે છોકરાઓને સારો આહાર આપો ને સારું ખવડાવો ટિફિન માં સારું સારું અ લંચ બનાવીને દઉ ને તો છે ને સરસ રીતે હેને મારા છોકરા ફળ ખાતા જ નથી. પણ છે ને હું ટિફિન માં ભરી દઉ મારી એક અ અમારે બે અ બ્રેક પડે તો એકમાં ફળ હોય ને એકમાં હ લંચ હોય તો બંને માં એવી રીતે આપું કે જે ઘરમાં ન ખાતા જ હોય ને એ જ આપીઉ એટલે સ્કૂલમાં છે નેયાં ખાવું જ પડે. ચરો ધ્યાન જ રાખે ખાવામાં એટલે એનું તંદુરસ્તીને પૂરેપૂરું આપડે ધ્યાન રાખવાનું છોકરાઓનું.
હા એ તો તમે બરાબર કહો છો હવે બાળકો છે તો એ લોકો ના જીવનમાં પણ અભ્યાસ જેટલું છે ને જેટલું જ છેને આમ કોઈ પણ એક્ટિવિટી છે રમત ગમત છે. તો એ પણ આ એ લોકોને શરીર માટે સારું કેહેવાય છે કારણ કે એમાં કસરત પણ થઇ જાય છે. અને સતત કલાકો સુધી જો આવે એ લોકો આખો દિવસ ભણવાનું ભણવાનું ભણવાનું એની સામે બેસ સી રે તે એ લોકોને મતલબ શરીર પણ આમાં એ લોકોનું કેવું હોય થઈ જાય છે એના કારણે એ તો એ છે ને અભ્યાસ ની વચ્ચે થોડોક આમ આવું બધી એક્ટિવિટી સ અને કસરત પણ કરી લે ને તો તે સારું કેહેવાય છે ને સ્કૂલોમાં તો ક્રિકેટ ફૂટબોલ બેડમિન્ટન એવું બધું સાયક્લિંગ ને એવું બધું હોય જ છે એ બધામાં કોમ્પિટિશન માં ભાગ લઈ લઈ શકે તો એ લોકો પણ એ લોકો ના સ્વાસ્થ્ય માટે પણ સારું કહેવાય છે.
એ અઠવાડિયામાં બે પીરિયડ હોય ને તો એ લોકોને બધું એ લોકો ની કસરત થઈ જાય એ લોકોને બધું ચાલી ચાલી લિફ્ટ હોય છે પણ લિફ્ટમાં બેસવા નથી દેતા. ચાલીને જ જવાનું એટલે છે ને એટલું કસરત થઈ જાય સીડી ચડીને જાય ને એટલે કસરત થઈ જાય એ લોકોને અને જેમ તો હું પાણી પણ વધારે જ પીવડાવું આમ પાણી પેલે મારો એક મારો નાનો બાબુ છે ને પાણી એટલું પીતો જ નહી અ બોટલ પાછી લઈને આવે તો મે બોટલે જ એવી મસ્ત લઈ દીધી ને તો હવે એ બધાની સામે દેખાડી દેખાડીને પીવે એટલે પાણી કમસે કમ એ લોકો ને હા જેમ બને ને એમ પાણી પણ વધારે જ પીવું જોઈએ એ લોકો ને છોકરાઓને આપડે પણ પાણીની ખુબ જ જરૂરિયાત છે.
હમ એ તો તમેને એમ પણ બરાબર કીધું ને અને છે ને કસરત ની સાથે સાથે અગર જો આપણા જીવનમાં અ સારું આહારનું પણ મહત્વ જો વધારે હોય તો તે પણ સારું કહેવાય છે કારણ કસરત કરવાથી આપણને અ મતલબ છે ને એમાંશ. એની સાથે સાથે આપણને પૌષ્ટિક આ આમાં હેલ્ધી આહાર પણ જરૂરી હોય છે. આપણા શરીરને મતલબ પ્રોટીન છે કેલ્શિયમ છે વિટામિન છે. અને એ બધું આપણા શરીર માટે ખુબ જ જરૂરી હોય છે અને પાણી પણ આપણા શરીર માટે ખુબ જ જરૂરી હોય છે પાણી તો વધારે પડતું જ પીવું જોઈએ. અને આહારમાં પણ છે ને દાળ છે શાકભાજી લીલા ફળો. હ લીલા શાકભાજી ફળો ને એ બધું આપણા આપણા આહારમાં જેટલું હોય તેટલું આપણેે વધારે. અ આહારનો મતલબ એ ઉપયોગ કરવો જોઈએ એમ
એટલે જેમ તમારું શરીર સારું રહેશે ને. એવી રીતે જ તમે વધારે કામ કરી શકશો અને પૈસા કમાઈ શકશો આપણેે જ માંદા પડીએ ને. તો આપડણે કઈક કામ ન કરી શકી આપડણે પૈસા ન કમાવી શકીએ ને પૈસા ગુમાવીએ દવાખાનામાં એટલે જેમ બને એમ આપડે આપણી તંદુરસ્તી નુ ન રાખવું જોઈએ આપડણે પરિવાર ન તંદુરસ્તી નું ધ્યાન રાખવું જોઈએ. હા સારું છે.